હમ્મ તું કરશે એવું કરશે મેં કઈરો વેલો
હા.
હમ્મ
હમ.
હા લા
અમારા ગ્રુપમાં અમુક જણા છે ને.
હમ્મ
એટલે અમારો ગ્રુપ છે ને એ મિકનિકલ એન્જિનિયર ફર્સ્ટ ઈયર એમ કરીને.
હા.
તેમાં અમુક મે મેનસ જ નહી મળે એમ કે છોકરાઓ એકબીજા સાથે વાત કર્યા કરતાય ને એવું. આજે હવે એટલી મહેનસ નહી મલે બોલ
એટલે?
વાત કર્યા કરે ન એક બીજા સાથે એમ ગ્રુપમાં અમારા ગ્રુપમાં
એટલે એમાં ટીચર્સ લોકો પણ છે?
ટીચર્સ લોકો બી એમ
અરે તો તમારું પર્સનલ ગ્રુપ બનાવી દેવાનું હોય ને એને હારું
તે જ ને પર્સનલ બનાય બનાવી દેવાનું તે બી નઈ પણ આવાવા ગ્રુપમાં બધા સર ને એ લોકો પેલું પેલું સિલેબસ નું બધું મૂકે. બધી ઓફિસ માં કે ટીવુંમાં વાત કરે, બે જણા
એવું તો સર લોકો કઈ કેતા નહી
ક્હે ન દિસ ગ્રુપ ઇઝ ઓન્લી ક્રિએટીવ ફોર પ્રોપોઝ ફોર એજ્યુકેશન
હમ્મ પ્રપોઝ પર્પઝ
હા પ્રપોઝ હા પ્રપોઝ એવું લખું છે કે આઉજ છે.
બરાબર.
અમે અમે તો વારે વારે જોય કે કોઈ કોઈ ઇન્ફોર્મેશન કઈ ની એમ
હમ્મ
હાલવાની ચેટ કર્યા કરે
હમ્મ, હમ્મ. હ....
હજુ પાણી ઉતરી ગયેલા કે છે ચડેલા જ છે હજુ
ખબર નઈ. વરસાદ ચાલુ જ હતો પણ હવે બંધ થઈ ગયો છે ને એટલે હવે ઉતરશે જ
અમારે તો હજુ હો નહી, હજુ હ ચાલુ જ રેકોર્ડ બનાઈ કયડો હે અમારે ઘરની
વરસાદ કે
હ એવું ચાલુ જ
ચાલુ છે.
લેજ જાગે
આઇયા બન્દ થઇ ગયો કલાક જેવો થવાનો.
નહી ને આઇયા આવે ન.
એવું
હા.
હ હા.
ધીમોમો બી નક માપમાં જ ચાલુ છે જ.
હમ હમ.
હાર
હમ.
થાય થાય પણ બનંધ ન જમાં.
હમ હમ અહિયાં હવે મોરેજ બંધ થઇ ગયો છે.
એ બંધ નથી.
હ. થોડાક ટીપા પડી જ એટલે જે ખરું જે જેવું લઈ રાખેલું હોય તેવું લાગે. પણ રાત રાત થઈ ગઈ ને એટલે દેખાય નઈ એમ.
હા. આજે કાલનો દિવસ બી હજી આખો દિવસ ગણવાનો પહિ પરમ દિવસે ઘેરે આવ પાછું.
અછી ઘેરે આવે તે ટડકો મુખે.
હમ્મ તેજ ને. આવે ત્યારે હું પડવા જો સોવારે પાહો પડવા જો.
એકદર જવાનુંય ત્યારે નહી પડે એમ.
તેજને.
તો ત્યાં ઘેરે પછી પડે.
બે દિવસ સુધી રજા આપી ગઈ.
અત્યારે પણ એવુંજ થયું બે દિવસ ની રજા ગઈ તારી.
હા.
હમ. લષણે ઘરે કેવા પડે તાર પપ્પા કેહિ કે
ન જાકે
અત્યારે પાહિ રાજા છે.
હમ્મ.
ત્યારે ચાલો દિવસ બી ની આયો એમ કે સોમવાર ગણો શુક્રવાર બે માંથી એક જ.
એટલે એટલે બધી રાજા છે ને જોઈન્ટ થઈ જાય.
હમ્મ.
જેને મોટા પપ્પા એ બી હવારે મેસેજ કરી દીધો. બેટા આજે કોલેજ નહી જતો એ કે નજીક છે તો બી.
હમ્મ, એમ.
ખબર નહી કે બહુ વરસાદ છે કે આજે કોઈ આવ્યા નહી એમ કે.
હમ્મ.
બરાબર, વરસાદ બહુ હતો આજ એટલે.
હા.
પાણી બઉ ભરાઈ ગયલા ને એટલે.
હા. આ તો કીધું એવું.
આપડી કાવેરીમા કેટલું પાણી જોયું કે નહી હા તો પેલું શિવલિંગ છે જે શિવલિંગ છે તે
હા.
એનો ઉપરલા ઉપરથી આમ અ ઉપર અ નળાકાર જેવું હોય ને પછી લાંબુ હોય ખબર?
હા.
હા તો એ લાંબુ તો દેખાય જ ને ખાલી ઉપરનું છે ને નળાકાર ઊંધો ગ્લાસ જેવો એજ દેખાય એમ પેલું લાં આવે છે તે તો દેખાય જ નહી એતા શંકર ભગવાનની મૂર્તિ છે ને ત્યાં સુધી પાણી આવી ગયલા ઉપર સુધી.
તો સ્ટેટસ મૂકેલું છે?
સ્ટેટસ ખબરની.
તો એમ મુકેલેજો સ્ક્રીનશૉટ મોકલજેરી મન.
સારું મેં જોમ.
હા.
જો યુટ્યુબ પર હોય ને તો તેને મોકલાવું.
એ અત્યારે થોડું હવાનું યુટ્યુબ પર હોય ટોટ બીજ
હમ્મ. મેં તો ઈન્સ્ટા પર જ જોયું યુટ્યુબ પર ની જોયું એટલે મને આઈડિયા નથી યુટ્યુબ ની. એમ આજે તો બંગ ન્યુઝમાં પણ આવતું હતું આપણું કાવેરી નદીમાં બહુ પાણી ને.
એવું છે.
એટલે ઓફિસયલ બધી ન્યુઝમાં પણ આવેલું હતું.
હા.
કરી નદી વા સિવલિંગ વાડ ફોટોટધ
બરાબર છે.
ત્યારેમાં નેટ પૂરું થઈ ગયું એવુ ફે થથી.
હા, આજે આજે પૂરું થઇ ગયેલું છે. એક પોઈન્ટ ચોસઠ ગી મો અ, એક એક પોઇન્ટ સડસઠ થાય ને ત્યાં સો ટકા ના મેસેજ આવી જાય.
એવું?
હ.
હમ્મ, હમ્મ.
હમ્મ. અત્યારે એક પોઈન્ટ પાંચ થાય એટલે નેવું ટકા ના આવે.
હમ્મ.
એક પોઈન્ટ સડસઠ થાય ને એટલે સો ટકા ના આવી જાય.
હમ્મ.
હ. હમ્મ.
હાઈવે પર બી બહુ પાણી છે.
હા અ પપ્પા કેતા હો મેપમાં જોવાનું.
હમ્મ.
આવાની ટફલેક પડે થઈ ગેલા મલે વહેલા નીકળ ગે એવું લાગે.
આજે હાફ ડે આવે. કરી લો એમ કીધું દીદી એ પાણી બહુ હતા નહી એટલે
બરાબર. જીમી દ એ હારું હે?.
નજીકમાં જ
વરસાદ ને અડે જ નહી.
હમ ચાંદમ ક તો બી પડી ની.?
હા.
દસ મિનિટ માં નીકળી જવાનું હી જવાનું તો બી કઈ નહી.
એને નોકરી અહીં જમ મળય લે ને સાચ એ બહુ સારું પડે.
એજ એતો
સાચો યાર નોકરીને ટાઈમ મળવી જોઈએ.
હ.
હ પહી બરોડા અમદાવાદ ઇ બાજુ મળે તો પછી એ લોકોણ શું કરે.?
તે તો લઈ જ હી તો તો. મળે તો બી ની લેવું.
તેજ ને પણ પછી આટલું ભનયુ ને હું મતલબ?
હ
પણ કોઈ પ્રાાઈવેટ સ્કૂલ માં ભણાવે ત્યારે,
હમ હવે તો જેમ લખેલું હશે તેમ થશે. હમણાં જે અમારા પાસે એટલો બધો વિચારવાનો બી ટાઈમ નહી મળે. તેવો
નહી એતો તા વિચારવા જેવું ખરું. બે વર્ષ પછી કોણ એ એમાં
આર પ્લીઝ હા પ્લીઝ. મને આ પપ્પા એ કીધેલું ને તો મુડ જ નથી. એટલે પ્લીઝ તું એ વાત ન કર.
હમ તો આવે સે ને? એ એ બધું ઉપર થી લખાયેલું આવે પણ આત આપડે આપણી મહેનત જ ને
અમુક અંશે આબી લખાયલું જ આવે ભાઈ.
એ તો ખરું જ લખ્યું.
હ આપણી મહેનત ડિપેન્ડ કરે
હમ
હોબી
આજે તો આખ્ખો દિવસ ફોન માંજ લાગી રહ્યાં અમે. ને પડી રહયા પછી.
એટલે જ નેટ પતિ ગયુંને પછી.
હમ શોખ જોયા કરતો હતો. કાલે મેચ છે એટલે મારે બચાવી ને રાખવાનું.
અમે
ત પછી મેચ જોઈ કાઢા કાલે.
હમમ
તો જરાક એમ ટાઈમ પાસ બી સારો થાય એમ.
હમ
મારુ એક કામ કરશે કે?
શું કેય?
સર ને તે તારા ફોનમાં છે ને જીયો ટીવી ડાઉનલોડ કરજે જીયો ટીવી.
કેમ?
મેં કેમ તે કરજે ની, જો જીયો ટીવી ડાઉનલોડ કરજે. એના પર ડીડી સ્પોર્ટ નામની ચેનલ ચાલતી કે નહી તે જરાક કેજે ને મને.
ડીડી સ્પોર્ટ.
હા ડીડી સ્પોર્ટ.
ઓકે.
હાને.
પછી?
બસ પછી મને કેજે ચાલતું છે કે નહી તે, એના પર બધું આવતું. પેલું પ્રોગ્રામ, મેચને એવું બતાવતા છે, કેમ કે મારે એ જોવું જ છે એટલે. કાાલનીમાંજી કાલીનીમાંજી એનાં પર આવવાની છે એટલે.
ઓકે.
હ.
જોવા ને પછી તને કેવા હને.
હા.
હમ.
નહી આજે તારામાં નેટ અહે ને? બસ્ તો ડાઉનલોડ કરીને જક જોઈ લેજ ને. નેટ નું નેટ ભી વપરાય જાય ને મારું કામ ભી થઈ જાય.
ઓકે.
હા.
હમ.
પપા તો કેટા બેટાે મારું તો નેટ નેટ ભી પકડી પડી ગંગે. ઓગણત્રીસ રૂપિયાનું બીજું કરાવ્યું ગજે.
હા પ્પાયવું કધું.
બરાબબર.
ત લાઈટ નથીહી જાતી ને?
નથીછી નથી. હ હમણાં થોડીક વાર ગેલી હતી દસેક મિનિટ જે બાકી નથી ગઈ.
ચાલ સારું, ત્યારે જ બહ જાય કે.
હમ એક વખતે તો ગેલી બે દિવસે આવેલી.
કેવું ગય?
હ, એે તુંસ જલમાં હતો, લગભગ છે ને તો નહીં દસમાં એ તો અગિયાર માં હતો ને.
હા.
હી.
હ બે દિવસે
આવેલી.
એટલે બે બે નાઈટ કે બે દિવસ એક નાઈટ ને
હેલે મીન્સ કે અવે કે ર ગે તે મને એક્ઝેક્ટ યાદ નહી મલે.
હા.
પણ બે દિવસ તો અમે લાઈટ વગર વેલા.
હ બે બે દિવસ એટલે એક નાઈટ ને?
હા હવે એક એક્ઝેક્ટ મને યાદ નહી બોલે.
બે દિવસ ને એક નાઈટ હ
હમ્મ એવું પણ હોય શકે પણ બે દિવ